ઋષિકૃષ્ ના મોટા ભાઈ
જશે જશે કૃષ્ણ મોા ભાઈ શું હાલ છે, તમારો શું ચાલે આજકાલ જિંદગીમાં
ચાલે હમ્મ તહી
તો કઈ આજે આપડે કઈ વિષય પર ચર્ચા કરવાનો તારા મનમાં એવું કઈ વિષય જેના લીધે આપણે ચર્ચા કરીએ, તો આપણને કઈ નવા શીખવા મળે?
હમ્મ બતા બધા જ આજલ ઓનલાન પેમેન્ટ ચાલે છે, આજકાલ રોપડો પેમેન્ટ બંધ થઈ ગયયો ભાઈ આજલ ભ બધા સેલરી પણ એના ડાયરેક્ટ અઉમાં જા છ ઓનલાઈન બધા પલા ઓનલાઈન ચાલ ભાઈ હા હ વિચારી છું કે ભાઈ આજે આપણે કેશલેસ પેમેન્ટ અને એશિયા કપ જ ભરીએ,
આ તો ભાઈ બહુ જ સારું વિષય છે, એનાથી આપણાને બહ શીખવા મળશે. કારણ કે આજના સમયમાં જો અ ડિજિટલ પેમેન્ટનું ખૂબ જ લોકપ્રિય બન્યું છે,
હમ્મ પહેલા તો એ જાણ કે કેશલેસ પેમે એટ ખબર
હા હા જયારે આપડ રોકારડ પૈસા આપ્યા વગર મોબાઈલ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ કે આપણે કરી શકાય યુપીઆઈ જેમ કે દ્વારા ચુકવણી કરીએ અ તેમણે આપને કેશલેસ પેમેન્ટ કરી શકાય, એટલા કે જો પૈસા તમારા ખાતા માંથી જાય અને તમારા હાથ માંથી નથી જાય એને આપણે કહી શકીએ કે કશલેસ પેમેન્ટન્ટ
અચ્છા એટલે મતલબ અમને કહ છું કે ગૂગલ છે ફોન છે અને પેટીએમ
હા બઉ બરાબર આ બધા એના કેશલેસ પેમેન્ટ નો માધ્યમ છે. યુ પી આઈ આનાથી એક વ્યક્તિ ના બેંક અકાઉન્ટ માંથી બીજા વ્યક્તિના બેંક અકાઉ જ પૈસા ચાલી જાય તો હાથમાં પૈસા નહી આવે તે બહુ સારું
હમ્મ હા આજ કાલ
હા કેશલેસ પેમેન્ટનો મુખ્ય ફાયદો શું છે ભાઈ તારા હિસાબથી
થી ફાયદો એ છે કે તે જ ઝડકી અને સરળ રીતે આપણે થોડી સે મોકલી શકી . . . . .
હા તારો અવાજ થોડો ધીરે આવે છે તારા જોરથી બોલને.
. જો ભાઈ . . . તમને ઝડપથી બે દો મિનિટમાં તમારા અઉન્ટમાં પસો આવી જાય તમને ઝડપથી જો એટલે છે. . લોકો ફાયદો છે એને.
એનાથી જે ખિસ્સામાં વધારે રોકડ રાખવાની જરૂરત પણ ન થાય ને?
હા . . . સેમસંગ જગ્યા . . તો ભાઈ તમારો પૈસ જ લઈ દે પૂરા એટલે ઓનલાઈન હોય તો ભાઈ તમને .
ઓનલાઈન ખરીદી માટે પણ કેશલેસ પેમેન્ટ ખૂબ ઉપયોગી છે. કારણ કે આપણને જો કોઈ કંપનીમાં જેથી ફ્લિપકાર્ટ એમેઝોન પર પૈસા આપવાનો તો એ આપડણે તરત જ તેમના આપી શકી તો ડિલિવરી બોયને નહી આપવાનું ડિલિવરી બોય ને પછી તેમાં ટાલવાનું એમાં બહ બધા સ્ટેપ્સ હોય છે પણ આપે જો ઓન લાઈન કેશલેસ પેમેન્ટ કરીએ તો એ તરત જ ફ્લિપકાર્ટ કે અમેઝોન ના બેંક એકકાઉન્ટમાં ચાલી જાય.
. હા ઘર બેઠા જ બિલ ભરવા રિચાર્જ કરવા ફરજી કરવા બો શરડ બન્યા.
હા હવે આપણે અ રોકડ પેમેન્ટ અ માં શું ફાયદો થાય તેના વિશે વાત કરીએ કારણ કે . થો ફાયદો અને થોો ગેરફાયદો હોય છે તો જોઈએ કે આ જો રોકડ પેમેન્ટ છે તેનાથી આપણને શું ફાયદો થાય.
પણ તેના તે ઇન્ટરનેટ કે મોબાઈલ કરતી નથી. .
હમ્મ.
કરી સકે તે
ઇન્ટરનેટ કે મોબાઈલ થી જરૂરત પડતી નથી ને.
નહી એટલે જે ના હોય તો રોકડા વધુ .
બિલકુલ નાના વેપારીઓ અથવા ગામડાના અ હજુ પણ અ ઘણા લોકો રોપડાનો ઉપયોગ કરે છે.
હમ્મ. દ
અ જો મોબાઈલ ખોવાઈ જાય, એ ઇન્ટરનેટ અ ન ચાલે, અ સાઈબર કે આપણે જો કહી શકીએ કે કોઈ આપણા મોબાઈલ હેક કરી લીધો, તો એનામાં આપણને જે મુશ્કેલી વધી જાય
હમ્મ એટલે સાયબર સુરક્ષા ખુબ મહત્વની સાયબર સુરક્ષા આકાલ તો.
હા, મને એક સવાલ આવે છે. અ કે આપણે જો વૃદ્ધ લોકો હોય છે ભોળ લોકો હોય છે, તે લોકો કોને કેશલેસ પેમેન્ટ અ શીખવા બહુ મુશ્કેલ પડે છે, યાર
હા તો શકીએ પરંતુ યોગ્ય માર્ગદર્શન મળરે તો તેવું પણ સરળથી સધી શ
હા, વિદ્યાર્થીઓ માટે કેશલેસ પેમેન્ટ અ ફાયદાદારક છે ને?
હા પરંતુ ખર્ચ કરતી વખતે રાખવી જોઈએ,
એટલે ડિજિટલ પેમેન્ટ સરળ હોવાથી બિનજરૂરી ખર્ચ પણ વધ શકે ને,
સાચું દરેક ખર્ચ વિશે વિચારવું જોઈએ, આપણે
શું ભવિષ્યમાં રોકડનોો ઉપયોગ અ સંપૂર્ણ પણ એ બંધ થઈ જશે?
હમ્મ ભાઈ મારા પાસે તો નહી, થાય ભ બંને પ્રવતિઓ સાથે ચાલતી હોય છે,
એટલે જરૂરત મુજબ બંનેનો ઉપયોગ કરવો જોઈએ, કઈક કારણ કે બંને લોકો ના કઈ ફાયદો છે, અને ક કઈ ફાયદો છે તો આપણને બંનેના ફાયદા મિલાવીને તેનો એવો રીતે ઉપયોગ કરવી જોઈએ, કે એ આપણને ફાયદો આપે.
હા, એકદમ સાચું સાચી
હા હા સરકાર પણ ડિજિટલ પેમેન્ટનું પ્રોત્સાહન આપે છે, ને
હા, કારણ કે
પણ લોકોમાં ડિજિટલ જાગૃતિ પણ હોવું જોઈએ, ને
હા, કારણ કે તે ફાર દૂ શકતા હો. બિલકુલ સુરક્ષિત રીતે જેટલા પેમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે,
મે તને એક વાત કું છું કે ડિજિટલ પેમેન્ટ ન સૌ મોટો જે ગેરફાયદો કે જે ડિસએડવાન્ટેજ છે શું છે? અ જો આપણે જયારે પણ અ જે અ જયારે પણ આપણે રોકડા થી પેમેન્ટ કરે ને
હમ્મ.
ત્યારે આપણા પાસેથી અ કેટલો પૈસો જાય છે એ આપણને ખબર પડે છે અને જયારે આપણા પાંચ સો ની નોટ પૂર થઈ જાય તો આપણને લાગે યાર મારો આ એટલો વધો પૈસો પૂરો થઈ ગયો. પણ હવે અ જયારે આપણે અ જે હા જયારે આપણે ડિજિટલ પેમેન્ટ કરીએ ને તો એમાં તને શું દેખાય મોબાઈલ થી સ્કેન કરવાનું પૈસા મોબાઈલમાંથી ચાલી જાય તો તને ખબર નહી પડતી. કે મેં આટલા પૈસા ખર્ચી નાખ્યો એ તને આભાસ નથી થતો અને રોક કડાથી તેનો તેને આભાસ થતો કે હા મેં આટલો પૈસો ખર્ચો નાખયો. હવે મને નથી ખર્ચા કરવાનો
વાત થેલી.
હા આ ચર્ચાથી મને અ ખુબ જ અ સમજમાં આવી ગયો અ કે ડિજિટલ પેમેન્ટ અને રોકડ એ બંનેનું પોતે ફાયદો છે અને આપણને અ બંનેના ફાયદા મિલાવીને એક ના ફાયદા નો ઉપયોગ કરવો જોઈએ.
હા, સમાજદારી એમાં છે કે પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય વિક
હા, કેશલેસ પેમેન્ટ ઝડપી, સરળ અને આધુનિક છે. જયારે રોકડ પેમેન્ટ સરળ અને દરેક જગ્યા ઉપયોગી છે. બંનેના પોતાના ફાયદા અને મર્યાદા છે. તે થી સમજદારીથી પૂર્વક અને સુરક્ષિત રીતે આપણે બંનેનો ઉપયોગ કરવો જોઈએ. એમ નથી કે એકનો ઉપયોગ નહી કરવા વાનો અને એકનો ઉપયોગ કરવાનો.
હા બને સાથે જે પરિસ્થિતિમાં જે ઉપયોગ થાય એનો ઉપયોગ કરવાનો.
હમ્મ, ચાલ તારો ખૂબ ખૂબ આભાર તું મને સમય આપ્યો.
હમ્મ, ચાલ ચાલ મને પણ ખુબ આનંદ આવ્યો ચર્ચા થઈ. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.